અવાજ આવે છે?
હાલો.
હલો હ અવાજ આવે છે તમને મારો હા. તો છે ને આજે એક આપડે બહુ સરસ રસપ્રદ વિષય પર વાત કરીશું જે છે આમ આપડે અતિ ઠંડા પ્રદેશોમાં જઈએ ને તો ત્યાંના લોકો કશું ખોરાક લેતા હશે એના પર
હા તો દુનિયાના ઘણા ભાગોમાં આખું વરષ ઠંડુ રહેતી હોય છે.
હમ્મ હલો
હા હા બોલો ને તં ઘણી વાર ખુબ જ ઠંડી રહેતી હોય.
હા એ તો છે જ અને દુનિયામાં ઘણા ભાગોમાં છે ને આખું વરષ ખૂબ ઠંડી રહે ને એના લીધે બધું ભોજનમાં સરખું કરવાનું એટલે સરખી રીતે ખાવાનું લેવું જોઈએ.
તેથી તે્યાંના લોકો પોતાના વિસ્તાર પ્રમાણે ખોરાકની અલગ રીતો અપનાવે છે.
હા ઠંડી માં શરીર ને વધારે ગરમીમાં જરૂર પડે ને.
તેથી એવો ખોરાક લેવામાં આવે જે શરી અને ગરમી બંને આપે.
એવું છે અને ઠંડી માં શરીર ની વધારે ગરમી જરૂર પડે એટલે એવી રીતે બધું લે બરાબર છે.
અનાજમાં રોટલી ચીડલી અન્ય ઘણી વાંધીઓ બનાવવામાં પણ આવે. હઠાડી
અને બટાકા પણ આવા પ્રદેશોમાં ખુબ મહત્વનો ખોરાક છે.
બટાકાથી અનેક પ્રકારની વાંધીઓ બનાવી શકાય છે આપણે.
હ અને ઘણા લોકો ગરમ સૂપ પીવાનું પણ પસંદ કરે છે.
શાકભાજી નું સૂપ દાળનું સૂપ બીજા ગરમ તેના પના ઠંડી માં ખુબ જ ઉપયોગી બન
હા દૂધ અને દૂધમાંથી બનતી વસ્તુઓમાં પણ આ સારો ઉપયોગ થાય છે.
કે પનીર જેવા ખોરાક શરીરને શક્તિ પણ આપે છે બાજુુ
હા અને કેટલાક પ્રદેશોમાં તો છે ને સકા મેવાનો ઉપયોગ પણ ઘણો થાય છે.
અખરોટ આવે કાજુ જેવા ચકન જેવા લંબા સમય સુધી
હ અને સુ કામ એવા માંથી છે ને શરીર ને સારી શક્તિ પણ મળે એટલે આમ કેવું કે, ઠંડી માં શરીર ને આમ જરૂરી પોષણ પણ આપી દઈએ
છ
હલો.
હા ઘણા લોકો તો મધનો પણ ઉપયોગ કરે છે ને?
હા, મધનો ઉપયોગ ગ આમ ગરમ પીણામાં છે, ને અથવા અન્ય ખોરાક સાથે કરવામાં આવે છે.
હા, જેમ કે ઠંડા પ્ર ઠંડા પ્રદેશોમાં ગરમ ચા ખુબજ લો પ્રિય હોય છે.
હા, અને કેટલાક લોકો હર્બલ ચા પણ પીતા હોય છે.
શાકભાજી દરેક ઋતુમાં સરળતાથી મળી બી શકે છે તે.
હા. આ ચેથી શાકભાજી નો એક લાંબો સમય સુધી છે ને, સાચવવાની રીતો અપનાવવામાં આવે છે.
કેટલાક લોકો તો શાકભાજીને સુકવીને પણ રાખે છે ઠંડીમાં.
હા, અને કેટલાક લોકો છે, ને તેને ઠંડા ભંડારમાં પણ આમ સાચવી મૂકે છે.
ફળો પણ ઋતુ પ્રમાણે મળે ત્યાં આગ
હા, એ તો છે જ. કે મળેલા ફળોમાંથી છે ને રસ જામ અને અન્ય વસ્તુઓ પણ બનાવામાં, સાચવવામાં આવે છે.
હા, ઠંડીમાં ગરમ ભોજન નું મહત્વ ખુબ જ વધી જાય છે.
હઅ આમ ગરમ ભોજન શરીર ને આરામ આપે છે ને.
ઘણી જગ્યાએ તો સવારે ગરમ નાસ્તો પણ ગર ગરમ નાસ્તો કરવામાં આવી
હા, તેનાથી આખો દિવસ કામ કરવાની શક્તિ મળે.
બપોરે પણ પૌષ્ટિક ભોજન લેવામાં આવે છે.
હા, અને રાત્રે સામાન્ય રીતે ગરમ અને સરળ ભોજન લેવામાં આવે છે.
હમ્મ, ઠંડા પ્રદેશોમાં પાણી પણ ઘણી વખત બરફ બની જાય છે ને.
હા, તેથી તો પીવાનું પાણી પણ સાચવીને રાખવું પડે ને એવા પ્રદેશોમાં.
સાચી વાત છે. ખોરાક બગડી ના જાય એ માટે એ લોકો ખાસ ધ્યાન આપ રાખવામાં આવે છે, ત્યાં તો
હા, સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે એ બાજુ.
કેટલાક વિસ્તારો તો માછલીનો પણ વધુ ઉપયોગ થાય છે ને.
હમ્મ મ નદીઓ, અને સમુદ્રની નજીક રહેતા લોકો માટે માછલી નો મહત્વ એક ખોરાક છે એ તો
ઘણા લોકો દાળ અને કઠોળ પણ ખાય છે
હા, તે શરીરને જરૂરી પોષણ તત્વો આપે છે ને.
અને કેટલાક પ્રદેશોમાં તો પનીર થી અનેક વાનગીઓ પણ બનાવામાં આવે.
હા પનીર લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય છે, એના જોડે જોડે
સાથે ઘરમાં ખોરાક બનાવતી વખતે, ગરમ રાખવાની રીતો પણ અપનાવવામાં આવે છે.
હા, જેથી ભોજન લાંબા સમય સુધી ગરમ રહે ને આમ
ઠંડીમાં વધુ મહેનત કરનાર લોકોને વધુ શક્તિની જરૂર પણ પડે છે.
હા, તેથી તેમનો ખોરાક પણ તે પ્રમાણે તૈયાર કરવામાં આવે છે.
હમ્મ અને બાળકો માટે પણ પૌષ્ટિક ભોજન જરૂરી છે.
હા, વૃદ્ધ લોકો માટે પણ સરળતાથી આમ પચી જાય. એવો ખોરાક બનાવવામાં આવે ને
દરેક ઉંમર પ્રમાણે ખોરાકમાં થોડો ફેરફાર કરવામાં આવે છે.
હ અને આ રીતે છે ને આખા પરિવારનું આરોગ્ય પણ સારું રે
હા સાચી વાત છે ઠંડા પ્રદેશોમાં મસાલાનો ઉપયોગ પણ યોગ્ય પ્રમાણમાં જ થાય છે.
હમ. વધારે કે ઓછા મસાલા કરતા સંતુલિત સ્વાદ પર આમ ભાર આપવામાં આવે.
ઘણા લોકો ઘરમાં પણ ભોજન બનાવવાનું વધારે પસંદ કરે છે ને
હમ ઘરનું ભોજન સ્વચ્છ અને પૌષ્ટિક હોય છે.
ખોરાકમાં વિવિધતા રાખવાથી શરીરને અલગ અલગ પોષણ તત્વો પણ મળી રહે છે.
હ તેથી એક જ વસ્તુ પર આધાર રાખવામાં આવતી નથી.
ઠંડીમાં ગરમ પીણાનું પણ વિશેષ મહત્વ હોય છે ને
હમ તે શરીરને તાજગી અને આરામ આપે ને
આજ રીતે જોઈ શકાય કે અતિ ઠંડા પ્રદેશોમાં રહેતા લોકોના ખોરાક ત્યાંની આબોહવા પ્રમાણે બદલાતા જ રહી
હા ખોરાક માત્ર ભૂખ સંતોષવા માટે નથી પરંતુ આરોગ્ય શક્તિ અને જીવનશૈલી સાથે પણ જોડાયેલા છે.
દરેક પ્રદેશ પોતાની જન્મ પણ જરૂરિયાતોને પરંપરા હોય
હમ અને તે પ્રમાણે ત્યાંથી ખોરાક પણ વિશેષ બને છે.
આમ આ પ્રકૃતિના ખોરાક વચ્ચે ઘાટ સંબંધ જોવા મળે છે.
હા. અને આપણેે જે રીતે ઠંડા પ્રદેશમાં રહેતા લોકોના ખોરાક વિશે આગળની ની વાત કરીએને તો પેહલા આપણે સામાન્ય ખોરાક વિશે વાત કરી હતી અને હવે આપણે વધુ વિગતે જાણ્યા
ન એક ભાગ માટે પણ ખોરાકનો સંગ્રહ કરી રાખવો પડે.
હા કારણ કે બરફ પડવાની દિવસોમાં બહાર જઈને જરૂરી વસ્તુઓ લાવવી. બહુ સરળ હોતી નથી.
દાઢ અન્ય વસ્તુઓ પણ પહેલેથી જ ભેગી કરી આપ.
હા અને આ આયોજન તેમને છે ને લાંબા સમય સુધી મદદ કરે છે.
હા શાકભાજીને લાંબા સમય સુધી સાચવા માટે અલગ અલગ રીતો અપનાવવામાં આવે.
હા અને કેટલીક શાકભાજી છે ને સુકવીને રાખવામાં આવે છે.
તો કેટલીક વસ્તુ મને ઠંડા ભંડારામાં પણ રાખવામાં આવે ને?
હમ અને આમ ખોરાક છે ને લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય છે.
સલોની પડી ગઈ. જે રીતે સંભાળ રાખવામાં આવે છે.
હમ ફળોમાંથી રસ જામ અને અન્ય ખાદ્ય વસ્તુઓ તૈયાર કરવામાં આવે ને
લગભગ દરેક બનાવવા તો આવે જ ને
હમ તેમાં શાકભાજી દાળ અને અનાજનો પણ એક ઉપયોગ થઈ જાય ને
પ્રદેશ પ્રમાણે અલગ અલગ શકે છે.
હમ પરંતુ તેનો મુખ્ય હેતુ તો શરીરને ગરમી અને શક્તિ આપવાનો જ હોય.
તે કરવા
હમ પછી ગરમ અને પૌષ્ટિક નાસ્તો લેવામાં આવે છે
હા બપોરનું ભોજન સામાન્ય રીતે સંતુલિત હોય છે તેમાં અનાજ દાળ શાકભાજી અને અન્ય પોષકતમ ખોરાકનો સમાવેશ થાય છે.
લેવામાં આવે છે
હ જેથી શરીર ને આમ આરામ મળે અને ઊંઘ પણ સારી આવે
હું પણ અલગ પ્રકારની જ હોય છે
હક તેમાં દૂધ સુકો મેવો અને મધનો ઉપયોગ વધારે જોવા મળે આપણને
કેટલાક પ્રદેશો તો કેટલાક પ્રદેશોમાં તો પનીર પણ ઘણી જાતો બનાવવામાં આવે છે ને
હા એ તો છે જ
અને પાણીને બાજુ રોજીદા ભોજનની એક મહત્વનો ભાગ પણ ભજવે છે
હા માખણ નો પણ ઘણી વાનગીઓમાં ઉપયોગ થાય છે ને તે ભોજન નો સ્વાદ અને બંને વધારે ને
હા અને સાથે સાથે ઠંડીમાં શરીને પાણી ની પણ જરૂર
હા તેથી લોકની મઘ રીતે પાણી અને ગરમ પાણી પણ લે
ખોરાક બનાવતી વખતે સમય નું પણ ધ્યાન રાખવામાં આવે ને
હમ કારણ કે ગરમ ભોજન તાજું હોય ને ત્યારે વધુ સારું લાગે એટલે
ઠંડા દુઘ રસોડું પણ ખાસ રીતે બનાવામાં આવે છે
હા જેથી અંદર ગરમી જળવાય ને એટલે
ભોજન સરળતાથી બનાવી શકાય.
હલો!
હા ભોજન પણ સરળતાથી બનાવી શકાય.
હા એ તો બધું ધ્યાનમાં લેવામાં આવે જ કે કેવું ભોજન કેવી રીતે થઈ જ સકે ને એવી રીતે આપણે આમ ઠંડા પ્રદેશોમાં રહેલા લોકોનો છે ને ખોરાક વિશેની આમ અમારી વિસ્તૃત ચર્ચા તો આપ પૂર્ણ થઈ પણ સૌનો ખૂબ ખૂબમ આભાર છે તમારો તમારે જો વાત કરવામાં મને ખુબ જ આનંદ આવે આપણે ચોક્કસથી ફરી વાત કરીશું આના પર.